હલો.
કેમ છો મજામાં?
હા બસ મજામાં મજામાં.
સારું કેવું ઘરનું કામ બામ પતી ગયું.
હા પતી ગયુ
હા કઈ નહી આ તો મને એક સરસ ટોપિક મળ્યું ટાઈમ મેનેજમેન્ટ આપડે ગૃહિણીઓ માટે તો ઘણું -અ અ અઘરું હોય છે ટાઈમ મેનેજમેન્ટ કરવું કેમકે એ લોકોને કામ જ એટલા બધા હોય છે. મેં કીધું તમારી જોડે આજે ટાઈમ મેનેજમેન્ટ પર થોડી ચર્ચા કરી લઉ.
હા એ તો થોડું અઘરું તો કેવાય છે.
હા. કેમકે દુનિયામાં આમ દરેક વ્યક્તિ ને દરરોજ સરખા ચોવીસ કલાક મળતા હોય છે. કોઈને એક મિનિટ પણ વધારે નઈ કે કોઈને એક મિનિટ પણ ઓછી નઈ મળતી. છતાં કેટલાક લોકો આમ અસાધારણ સફળતા મેળવે છે અને કેટલાક લોકો સમયની અછતની ફરિયાદ કરતા રહે છે. આ તફાવત આમ સમયની માત્રામાં નહીં પરંતુ સમયના આયોજન માં છે.
હા એ તમે એકદમ સાચી જ વાત કીધી છે.
હા એટલે આમ કેવાય ને કે સમય સૌથી કિંમતી સંપત અ સંપત્તિ છે કારણ કે એક વાર પસાર થયેલો સમય ક્યારે પાછો આવતો નથી
એ તો બરાબર કીધું તમે એટલે દુનિયામાં દરેક વ્યક્ત તી ને ભગવાને અલગ અલગ પરિસ્થિતિ બુદ્ધિ અને સંપત્તિ આપી હશે પરંતુ એક વસ્તુ જે છે એ બધાને સરખી જ આપી છે દિવસ ના ચોવીસ કલાક એટલે સામાન્ય મજૂર હોય કે વિદ્યાર્થી હોય કે દુનિયામાં સૌથી અમીર ઉદ્યોગ પતિ હોય એ દરેક પાસ પાસે દિવસ ના ચોવીસ કલાક જ છે મતલબ એક હજાર ચારસો ચાલીસ મિનિટ ફરક માત્ર એટલો જ છે કે આ મીન આ સમયનો ઉપયોગ કો કોણ કેવી રીતે કરે છે એના પર આધાર રાખે છે
હા અને સમય એ જીવન નો આમ એવો ખજાનો છે છે ને જે દરેક વ્યક્તિને સમાન પ્રમાણ સમાન પ્રમાણમાં મળતો હોય છે પૈસા ગુમાવ્યા પછી ફરી કમાઈ શકાય છે સ્વાસ્થ્ય પણ સારવાર થી સુધારી શકાય છે પરંતુ વી તી ગયેલો સમય ક્યારેય પાછો મળતો નથી તેથી સમય નો સદુપયોગ કરવો એ જીવનની સૌથી મોટી કળા છે
હા તમેં એકદમ સાચી જ વાત કીધી
હા
જો તમારે એક વર્ષની કિંમત જાણવી હોય તો કોઈ વિદ્યાર્થીને પૂછવું જોઈએ. કે એક વર્ષની કિંમત કેટલી થાય છે.
હા અને સમય નું આયોજન એટલે આમ યોગ્ય સમય યોગ્ય કાર્ય કરવું. દિવસની યોજના બનાવી મહત્વના કાર્યોને પ્રાથમિકતા આ પવી અને સમય નું બગાડ અટકાવવું આ બધું આમ ટાઈમ મેનેજમેન્ટ નો ભાગ છે.
હા એ તો તમે એકદમ સાચી જ વાત કીધી છે હા
હા અને વિદ્યાર્થી જીવનમાં સમય નું આયોજન ખુબ મહત્વનું છે અભ્યાસ પ્રેક્ટિકલ પ્રોજેક્ટ પરીક્ષા રમત ગમત પરિવાર અને આરામ આ બધું સંતુલિત રીતે કરવા માટે સમય નું આયોજન જરૂરી છે. કે ઘણા વિદ્યાર્થીઓ આમ ફરિયાદ કરતા હોય છે કે તેમની પાસે સમય નથી પરંતુ ઘણી વાર સમસ્યા સમયની નહી પરંતુ એનું યોગ્ય આયોજન કરવાની હોતી હોય છે.
હા. એટલે સમય વ્યવસ્થાપન એટલે સમયને બચાવો નહી પરંતુ સમય નુ સાચુ અને યોગ્ય ઉપયોગ કરવો છે.
જો આપણે સમય નું યોગ્ય સંચાલન કરીએ તો આપણને ઘણા બધા ફાયદા થતા હોય છે જેમ કે તણાવ મુક્તિ થાય એટલે કે જયારે આપણે ઘણા બધા કામ સમયસર પતાવી દઈએ ત્યારે આપણને માનસિક શાંતિ મળે. પરીક્ષાના આગલા દિવસે કે પ્રોજેક્ટની છેલ્લી તારીખે જ દોડધામ કરીએ તો આપણને મનમાં વધારે સ્ટ્રેસ થાય અને વધારે તણાવ થાય. પછી વધુ ઉત્પાદક મળ ઉત્પાદકતા થાય યોગ્ય આયોજન થી ઓછા સમયમાં આપણને વધારે અને સારું કામ થઈ શકે છે.
પછી આપણેે જે લક્ષ્યની પ્રાપ્તિ કરી હોય એ આપણને મળશે દુનિયાના તમામ સફળ લોકો જેમ કે મહાત્મા ગાંધી એપીજે અબ્દુલ કલામ આ બધા એક જ વાત સમાન કેહેતા હતા કે તેઓ સમયના પા કા હતા એટલે એ લોકો સમયનુ વ્યવસ્થાપન પણ સારુ કરેલુ હતુ. એટલે અત્યારે લોકો આગળ છે.
હા એવા ઘણા મહાનુભાવો છે જેમને સમય નુ યોગ્ય રીતે આગળ આયોજન કર્યુ અને અ પોતાના જીવનમાં ઘણા સફળ વ્યક્તિ બન્યા. અને આજના સમયમાં સમય નો સૌથી મોટો બગાડ તો મોબાઈલ ફોન અને સોશિયલ મીડિયા દ્વારા થતો હોય છે. ઘણા લોકો થોડા સમય માટે મોબાઈલ ખોલે છે અને ખબર પણ નથી પડતી કે એક બે કલાક ક્યા પસાર થઈ જાય એમનુ અને આ ટેવ ધીમે ધીમે અભ્યાસ કરિયર અને વ્યક્તિના વિકાસ પર ઘણી અસર કરતુ હોય છે.
હા એ તો તમે એકદમ સાચી જ વાત કીધી. હવે આપણે રોજિંદા જીવન માટે ટાઈમ મેનેજમેન્ટ કેવી રીતે લાવી શકીએ? એના ઘણા બધા અલગ અલગ નિયમો હોય છે. જેમ કે કાર્યોની અગ્રતા નક્કી કરવાની કે શુ કામ જરૂરી છે એમ. એટલે કે જે કામ ખૂબ જરૂરી તાત્કાલિક હોય એ પહેલા કરવાનુ. જે જરૂરી છે પણ તાત્કાલિક નથી તેના માટે થોડો સમય નક્કી કરવાનો. અને જે જરૂરી નથી તેને પાછળથી કરો અથવા ટાળી શકો. એવી રીતે પણ આપણે મેનેજ કરી શકીએ છીએ.
હા અને સમય નુ આયોજન કરનાર વ્યક્તિ હંમેશા શાંત અને આત્મવિશ્વાસ થી ભરેલો હોય છે તેને ઉતાવળ ઓછી થાય કે ઓછી થાય છે કામ સમયસર પૂરું થાય છે અને તણાવ પણ ઓછો રહે છે. અને સમય નુ આયોજન કરવા માટે કેટલીક સરળ આદતો પણ આપણે અપનાવી શકાય. દિવસની શરૂઆત વહેલી વહેલા કરવી, રોજના કામોની યાદી બનાવવી. મહત્વના કામ હોય એ પેલા પૂર્ણ કરવા. મોબાઈલ અને સોશિયલ મીડિયા નો આમ મર્યાદિત ઉપયોગ કરવો. એક સમયે એક જ કામ પર આપડે ધ્યાન આપવુ જોઈએ. અને તાળ તુંકા ઘણા લોકો આમ અ જરૂરી કામ હોય તો એને ટાળતા હોય છે કે કાલે કરી લઈશ પછી કરી લઈશ. એવુ ના કરવું જોઈએ. અને પૂરતી ઊંઘ અને આરામ પણ આપણા માટે પણ સમય એનો ફાળવો જોઈએ.
હા એ તો તમે એકદમ સાચી વાત કીધી. એટલે રોજ સવારે કે આગલી રાત્રે જ નક્કી કરી લેવુ જોઈએ કે આપડે બીજા દિવસે શુ કામ કરવુ છે કયા કયા કામ કરવાના છે એ વિચારી લેવુ જોઈએ.
હ
જયારે તમારી તમારી સામે સ્પષ્ટતા હશે ત્યારે સમય બહ બગડશે નહી. ઘણી વખત તો કેવુ થાય છે કે આપણે બીજાને ખુશ કરવા માટે એવા કામોમા પણ હા પાડી દઈએ છીએ જેમા આપણને સમય બગડે છે. એટલે જે કામ તમારા લક્ષ્ય માટે મહત્વનુ નથી તેને આપણે નમ્રતા પૂર્વક ના પાડતા શીખવુ જોઈએ.
હા અને સમય નુ આયોજન માત્ર અભ્યાસ માટે જ નહી પરંતુ સમગ્ર જીવન માટ ટે આમ જરૂરી છે. પરિવાર સાથે સમય પસાર કરવો મિત્રો સાથે વાત કરવી કસરત વાંચન કરવુ અને પોતાના શોખ માટે પણ સમય કાઢવો જોઈએ સાચું ટાઈમ મેનેજમેન્ટ એ છે જેમાં કામ અને જીવન વચ્ચે સંતુલન રહે
હા એ તો તમે એકદમ સાચી વાત કીધી પછી વિદ્યાર્થી જીવનમાં પણ સમયનું ખ ખુબ મહત્વ હોય છે તમે એમાં કીધું તો એમ
જેકે ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે તો સમય ભગવાન સમાન કહેવાય છે વિદ્યાર્થી અવસ્થામાં એ જીવનનો પાયો કહેવાય એટલે આ સમય દરમિયાન તો જો સમય વેરફાઈ જશે તો આખું જીવન સંઘર્ષમય બની જશે રમવાનો સમય હોય કે ભણવાનો સમય આરામનો સમય દરેક વચ્ચે એક સંતુલન હોવું ખુબ જરૂરી હોય છે.
હા અને આપણા ઘણા મહાનુભાવોના જીવનમાં સમય નું આયોજન આમ મહ મહત્વપૂર્ણ હતું તમે કીધું એ મહાત્મા ગાંધી ડોક્ટર એપીજે અબ્દુલ કલામ અને સ્વામી વિવેકાનંદ પોતાના સમય ન આમ ખુબ જ યોગ્ય રીતે આયોજન કરતા હતા તા અને તેમની સફળતાનું એક કારણ તેમની નિયમિતતા અને શિસ્ત પણ આપણે કહી શકીએ કે તો એ હતી અને આજની સ્પર્ધાત્મક દુનિયામાં માત્ર મહેનત પૂરતી નથી જો મહેનત યોગ્ય સમય અને યોગ્ય દિશામાં કરવામાં આવે તો તો જ આપણને આમ સફળતા મળતી હોય છે તેથી આમ સમય ન આયોજન મહેનત ને વધુ અ અસરકારક અસરકારક બનાવતું હોય છે
હા એ તો તમે એકદમ સાચી જ વાત કીધી છે
હા અને વિદ્યાર્થી તરીકે બોલું બોલો
હ હા હા એટલે જે સમયમાં આપણે જીવતા હોય એ સમય જીવી લેવો જોઈએ એમ
પછી આપડે આગળનું વિચારીને એ સમય ગુમાવી દઈએ તો આપડી પાસે પાછો આવવાનો નથી
હા એ તો સાચી વાત છે અને વિદ્યાર્થી તરીકે આપણેે આમ રોજ થોડો સમય વાંચન થોડો સમય પુનરાવર્તન અને થોડો સમય કસરત અથવા થોડો સમય પરિવાર સાથે ફાળવવો જ જોઈએ જીવનમાં સંતુલન જે કામ સાચી સફળતાની ચાવી છે
હા જે આપણે ટાાઈમ મેનેજમેન્ટ ના કરીએ તો આપડે ઘણા બધા નુકસાન થઈ શકે છે આળસ આવી જાય પછી પછી આપડે દરરોજ કામને ટાલતા રહી જઈએ પછ છેલ્લી ઘડીની દોડધામ થાય એટલે કે પરીક્ષા ના આગલા દિવસે આખી રાત જાગી તે ને વાંચવું પડે પછી પ્રોજેક્ટ સબમિટ કરાવાનો હોય તો છેલ્લા ટાઈમે દોડા દડ કરવી જોઈએ એટલે આનાથી કામની ગુણવત્તા પણ પકડે છે અને સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર પડે છે પછી અનિર્ણાયકતા આવે છે શું કરવું શું ન કરવું જોઈએ તેની મૂંઝવણ માં જ કલાકો બગડી જાય છે
હા અને સમય નું આયોજન એ માત્ર આમ સફળ લોકોની આદત નથી પરંતુ સફળતા મેળવવાનો રસ્તો છે જે વ્યક્તિ આમ સમય નું સન્માન કરે છે સમય પણ તેની સફળતા નો આમ સાથી બને છે
હા એ તો તમે એકદમ સાચી વાત કીધી
હા અને સમય એ જીવનનું આમ સૌથી મૂલ્યવાન ધન છે પૈસા ગુમાવીને આપણે પાછા મેળવી શકીએ છીએ પરંતુ સમય ક્યારેય પાછો આવતો નથી એટલે દરેક ક્ષણ નો સદઉપયોગ કરવો જોઈએ અને જીવન માં શિસ્તતા લા આવી જોઈએ અને સમયનું યોગ્ય આયોજન કરીને સફળતાની નવી ઊંચાઈઓ આપણે સરવી જોઈએ.
હા એટલે સમય આપણો ગુલામ નથી પણ જો આપડે ધારીએ તો આપણે સમયનાં માલિક ચોક્કસ બની શકીએ છીએ.
હા વાંધો નહી સારું સારું ચલો પછી કઈ દિવસ વાત કરીશું.
હા પાકું પાકું હા મુકું